હલો. હલો.
હા તમને મારી અવાજ આવે છે.
હા આવે છે શું કરો છો તમમે મજામાં.
હા મજામાં તમે કેમ છો.
હા બસ મજામાં આજે હું તમને અ વાંચન અને પુસ્તકો વિશે માહિતી ક આપવા માંગુ છ તો તમારા પાસે ટાઈમ છે.
અચ છેા.
હા તો હું તમને જણાવું વાચન અને પુસ્તકો વિશે તો વાચન અને પુસ્તકો પણ આપણા જીવનમાં ખુબ જ મહત્વનું છે. પુસ્તકો જ્ઞાન ન ભંડચન નિયમિત વાંચન મનને શાંત કરે છે. તળાવ દૂર કરે છે. આપણી શબ્દ ભંડારો વધારે છે અને વ્યક્તિગત વિકાસમાં મદદ કરે છે તારા પુસ્તકો માનવ જાતમાં સૌથી સાચા મિત્ર છે. પુષ્પકોને વાંચન મહત્વ મહત્વ એ દર્શાવતા અલગ અલગ વાક્યો વિશે હું તમને જણાવ તો તો તમને જણાવ પુસ્તક માના જેવા સૌથી સારો અને સાચો મિત્ર છે આ તો કહાવત છે કે પૂછ તો આપણા મિત્ર છે સાચા મિત્ર છે પુતકો વા પુસ્તકો વાંચવાથી ના જ્ઞાનમાં વધારો થાય છે સારું વાંચન અને શાંતિ અને ઉર્જા આપે છે વાંચવાથી આપણી વિચારસરણી હકારાત્મક બને છે પુસ્તકો આપણને સંસ્કાર અને જીવન જીવવાની પ્રેરણા આપે છે રોજ કરવાથી તણાવ દૂર થાય છે એટલે કે ટેન્શન કઈ પણ આપણામાં કઈ પણ હોય બધા નોટસ બુક આવે છે તે બધું વાતથી આપણને આપણું એ ઓછું થાય છે અને મન મને મન પ્રફુલ્લિત રહે છે વાંચે આપણી ભાષા કે ક્ષમતા અને શબ્દ ન ભંડારને મજબૂત બનાવે છે ભાષાથીંદ આપણે પ વાંચવાથી જ આપણે ભાષા શીખે છી કે જેમ કે આપણને ઈંગ્લિશ વાંચવું હોય હિન્દી વાંચવું હોય ગુજરાતી વાંચવું હોય સંસ્કૃત વાંચવી આપણે કંઈ પણ વાંચીએ તો જ આપણને એ ભાષા આવડે છે તે આપણે વાંચી તો આપણને ભાષા આવડશે તે બધી તેજ માંથી કહ્યું છે કે વાચન આપણી ભાષા ક્ષમતા અને શબ્દ શબ્દબંધાને મજબૂત બનાવે છે વિવિધ પુસ્તકો વાંચવાથી દેશ દુનિયાનું જ્ઞાન ઘર બેઠા મળે છે સારો અભ્યાસ બાળકોના માનસિક વિકાસ માટે અગત્યની જરૂરી છે તેમ શરીર માટે ખોરાક જરૂરી છે તેમ મન માટે સારું વાંચન જરૂરી છે આવું કેમ કહેવામાં આવ્યું કે મન માટે સારું વાંચન જરૂરી છે કારણ કે આપડ સારા સારા પુસ્તકો વાંચસુ સારું જ્ઞાન લસુ સારી સારી વસ્તુ સમજશું વાંચીને પુસ્તકોમાંથી તો જ આપણને સારું લાગશે ને આપણા મનને સારું લાગશે ને આપણને સમજ પડશે જેમ આપણી ભગવદ્ ગીતા છે તે તે પણ એક વાંચિત પુસ્તક જ છે આપણે વાંચિત પણમાંથી બધી ભગવદ્ ગીતાના જે કઈ જે કઈ હિસ્સા હતા જે ક થયું હતું તે આપને ખબર પડે છે તો તમે શું કેવા માંગ તો
બહુ સાચી વાત છે કે અ આપડે પુસ્તક વાંચવાથી બહ એમ દિમાગ શા થાય છે અને પુસ્તક આપડે મિત્ર છે પુસ્તક હોય તો સારું છે એમ નાના કોયરાઓ આપડે નાના હોય ત્યારથી જ આપણે પુસ્તક હાથમાં હોય છે આપણે જય્યારે ભણવા જઈએ ત્યારે આપણે અલગ અલગ વિષયમાં આપણેે ભણવામાં આવતું હોય છે ગુજરાતી છે ઈંગ્લિશ છે પછી સંસ્કૃત છે ભાષા અને હિન્દી ભાષા છે એવીનો અનેકો ભાષાઓ છે મરાઠી ભાષા બી શીખવામાં આવે છે એનામાં અલગ અલગ જાતની ભાષાઓ શીખવામાં આવે છે પુસ્તકોમાં વાંચીને અને આપણેે નિબંધ બી લખીએ છીએ અ પુસ્તકોમાં જેમ કે ચોપડીઓ આપણે નિબંધ લખીએ અનેને બઉ સારું એમ હરેક ચીજ ના નિબંધ લગતા હોય છેીએ અને આપણેે મન બી હલકું થાય આપણે જે આપડે ઘરમાં જે બી વસ્તુ થાતી હોય જે કઈ પણ થતું હોય તે બી આપણે આપ પુસ્તકમાં લગતા છીએ એટલે બહુ સારું કહેવામાં આવે છે પુસ્તકોને ભણવાનું આપણે આગળ વધી બી શકાય છે નહી હોતે તો ભણતર બાળક બી એક આગળ નહી વધી શકે અને એ લોકોને જ્ઞાન બી નહી મળે જેમ કે પ્રાર્થના ની બી ચોપડી હોય છે જેમકે સવા સ્કૂલ જાય ત્યારે સ્કૂલમાં પ્રાર્થના કરાવે છે અને અ ઘણી બધી ચોપડીઓ હોય છે કે આપણે જે વાંચીને આપણે આપણું મન બી હલકું સ કરી શકીએ છીએ આપણે પાસે ટાઈમ હોય તો આપણે કવિતા વાંચીએ છીએ કોઈ અ સ્ટોરી લખીએ છીએ આપણે અંદર આવ પુસ્તકમાં અને ઘણું બધું આપણે શીખવા બી મળે છે પુસ્તકો માંથી અને ઘણું જ્ઞાન ભી મળે છે અને અ પુસ્તકો આપણે બહુ સારા હોય છે આપણે ખરીદી કરીને લાવીએ છીએ અને સ્કૂલમાં બી મળતા હોય છે પુસ્તકો તકો હવે સ્કૂલ માં મળે છે કે અ અ બધા ભા ભાષા વાળી ચોપડી મળે છે અલગ અલગ હિન્દી ગુજરાતી એવી બધી ભાષાની હોય છે બધા અંદર કવિતા હોય છે અંદર બધા હરેક વસ્તુની અ હોય છે ત આપણે કવિતા લખી શકીએ છીએ એનામાં આપણે શીખીને આપણે ચોપડી ગણિતની ચોપડી બી હોય છે જેને કે આપણે એનામાં આપણે બધું સમજી શકીએ છીએ આપણે ઘડિયા શીખીએ છીએ એનામાં પછી આપણેે અ આપણેે બધું ગણતરી કરતા શીખીએ છીએ આપણે અ ગણિતની ચોપડીમાં આવે છે તે આપણે એક ચો એક ચો ચોપડી માં લઈને આપણે બધું લખીએ છીએ છીએ બઉ એમ સારું કહેવાય છે પુસ્તકો હોય તો અને વાંચીને આપણે લખી શકીએ છીએ પુસ્તક છે આપણું મિત્ર છે સાચી વાત છે તમારી તમે શું કેશો
હા જે તમે કીધું તે સાચી વાત કીધી એકદમ જ ખરી વાત કીધી છે સાચી વાત મને સાંભળીને સારું લાગ્યું તું હું પણ કેવું તો અ એટલે પુસ્તક અખુટ જ્ઞાન નો ભંડાર છે પુસ્તક વાંચીને અજ્ઞાન ના માંથી જ્ઞાન અજવાળા તરફ દોડી લઈ જાય છે સાહિત્યના વાચનથી કલ્પના શક્તિ અને ચર્ચાત્મક વિકાસ ન વિકાસ થાય છે પુસ્તકો વાંચવાથી એકા એકાગ્રતા અને શાંતિ વધે છે અ ઐતિહાસિક પુસ્તકો વાંચવાથી આપણને ભૂતકાળ અને સંસ્કૃતિ વિશે જાણતા જાણકારી મળે છે ઐતિહાસિક પુસ્તકો આપણે વાંચીએ એટલે કે આપણે જે પહેલાના જે અંગ્રેજો ના સમય બાદ જે હતું જે કઈક ઘટના ઘટી હતી કઈક પણ હતું તે પુસ્તકોમાં લખાયેલું છે તો તે પુસ્તકો આપણે વાંચવાથી આપણને બધી ઇતિહાસની જે પહેલાની પહેલા પ્રાચીન સમયનો જે કઈ ઇતિહાસ આપણને જાણવા મળે છે આપણને પણ જાણીને ખબર પડે છે કે હા આવું હતું તો આવું થયું હતું એમ મહાન વ્યક્તિઓનું જીવન ચરિત્ર વાંચવાથી આપણને જીવન માં આગળ વધ ફરી પ્રેરણા મળે છે આ પણ વાતચીત આ વાત સાચી છે વિદ્યાર્થીઓ ના જે જીવનમાં વાંચવાનું વિષય મહત્વ છે કે તે અભ્યાસમાં મદદરૂપ બને છે આપણે વાંચી શું કે પહેલા ધોરણ આંગણવાડી જ્યાંથી બી સ્ટાર્ટ કરીએ છીએ આપણે ભણવાનું તો આપણે ભણીએ છીએ તો આપણે પુસ્તકો લઈને વાંચીએ છીએ તો જ આગળ વધી શકે ને જો આપણે પુસ્તક લોકો એ વચે કે એક્ઝામ માં આપણે કઇંક લખી એ જ ન એક સમજ આપ આપણે ફેલ થાય તો તેનો શું મતલબ છે તો આપણે તો અભણ રહીએ છે આપણને ને કંઈક ખબર ના પડે છે પણ હવે એવું નહી હવે આપણને પુસ્તકો વાંચી લખીને ભણ ણી આગળ વધવું જોઈએને તે આપણા અભ્યાસમાં આગળ વધવા માટે વાંચન પુસ્તક મહત્વનું છે અભ્યાસમાં મદદરૂપ બને છે આજના આશા સમાના પુષ્કો ડિજિટલ સ્વરૂપે પણ ઉપલબ્ધ છે ટીવી કે મોબાઈલ ના વધુ પડતા ઉપયોગમાંથી બચવા માટે વાંચન એક ઉત્તમ વિકલ્પ છે આ વત પણ એકદમ ખરી જ છે સાચી છે આપણે ટીવીમાં એટલો ટાઈમ વેસ્ટ કરીએ છીએ મોબાઈલમાં એટલો ટાઈમ વેસ્ટ કરીએ છીએ આજના યુગમાં તો તમને ખબર જ ઇન્સ્ટાગ્રામ પર બધા રીલ્સ સ્કોર કર્યા કરે છે એના બદલે ભણતા વાંચતા લગતા ન હોય મોબાઈલ આવી રહ્યો છે તો મોબાઈલમાં વધારે ધ્યાન આપે છે પુસ્તકો વાંચતા નથી અભ્યાસ નથી પાછળ વધી રહ્યા છે આપણે એ ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ પુસ્તકો વાંચીને ભણી કરીને આગળ વધવું જોઈએ પછી નિયમિત પાછ થી રાત્રે ઊંઘ સારી આવે છે અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે હા ખરી વાત છે પાછું ગુજરાત તરીકે હું તમને કઉં જેમાં અભિયાનો પણ પુસ્તકો ન મહત્વ મહત્વને દર્શાવો છે પુસ્તક સમાજ ન દર્પણ છે હા પુસ્ત સમાજ ન દર્પણ છે ને દર્પણ બિલકુલ પણ જોઈએ હ આત્મકથા નવલકથા કે કાર્યસંગ્રામો જેવા પુસ્તકો મને આનંદ આપે છે વાંચન નો શોખ કેળવવાથી એકલતા દૂર થાય છે અને વ્યક્તિ નિચંદ મેળવે છે સારા પુસ્તકો આપણને ખોટા રસ્તે પણ અટકાવી સાચો માર્ગ બતાવે છે હા પુસ્તકોમાં પણ એવું હોય છે પુસ્તક આપણને અન્ય સંસ્કૃતિ અને વિચારોની સમજાવવામાં મદદ કરે છે દરેક વ્યક્તિ દરેક વ્યક્તિ એ પોતાના ઘરમાં એક નાનકડું પસ્ત પુસ્તકાલય બન બ જોએ એટલે કે લાયબ્રેરી બનાવવી જોઈએ કે જ્યાં આપણે પુસ્તકો ચત સાત ના એટલે કે જે જે ટોપિક ના અલગ અલગ પુસ્તકો રાખીને ડેલી વાંચવા જોઈએ અફ આશા યુવા એ પોતાની કારકિર્દી બનાવવા માટે નાનવર્ધક પુસ્તકો વાંચવા જોઈએ પુસ્તક આપણો એક એવો સા છે કે જે ક્યારે દગો આપતો નથી હ એવું થાય છે શાળા કોલેજ ના અભ્યાસ ઉપરાંત વાહનનું વાંચન પણ ખુબ જ જરૂરી છે તે માણસને સચન અને વિનમ્ર બનાવે છે દૈનિક સમાજ વિશ્વાસ પત્ર અને મેગનચન પણ આપણને દુનિયાની વર્તમાન સ્થિતિ થી અપડેટ રાખે પુસ્તકોની દુનિયા અદભુત છે કે જ્યાં તમે કલ્પના કલ્પના ની ઉદાન ભરી શકો છો તો તમને મારી વાત સાંભળીને કેવી લાગી
બહુ સારી લાગી તમારી વાત સાંભળીને અને સાચી વાત છે, પુસ્તકો આપડા મિત્ર છે, અને આપણેે કોઈ આપણા
મિત્રો સાથે બી આપણે વાત કરીએ તો થોડીક વાતમાં આપડી લડાઈ થઈ જતી હોય છે. અને પુસ્તક માં આપડે એટલુંક કઈ બી કરીએ આપણે લખીએ ભણીએ કઈ બી કરીએ પણ એ થોડી ના કઈ આપણે જોડી શકાય
હા થેન્ક યુ તમારું ખુબ ખુબ આભાર.